હાલો હેલો મારો અવાજ આવે છે તમાર સુધી ઓકે શું કરો છો અચ્છા પરવારી ગયા જમી લીધું
હા પરવારી ગયા જમી લીધું.
શું જમ્યા
શાક રસ પુરી શાક
અચછા અવે તો શું કરો છો તમે
હું અત્યારે સિલાઈ કામ કરું છું.
મજામાં હા બસ મજામાં શુ બસ સરસ છે. કોલેજથી આવી ને બેઠીને થયું લાવું તમારી સાથે વાત કરું તો તમને ફોન કર્યો હા બસ મજામાં તમારા ઘરે બધા કેમ છે. બસ સરસ છે. ભગવાનની ઈચ્છાથી તમારી તમારા ઘરે કેવું છે બધું અચ્છા શું કર્યું હતું તમે સવારે ઉઠીને
સવારે ઉઠીને ચા પાણી નાસ્તો પછી રસોઈ બનાવાની ઘર કામ કર્યું રૂટીનનું કામ આપડે શું હોય
હા એ તો છે જ
હમ બોલો બીજું કેવું ચાલે છે.
બસ જો જલસા અત્યાર તો ભણવાનો લોડ વધારે શે કારણ કે હમણાં જ સેમિસ્ટર ચાલુ થયું. છે તો
પછી આગળ શું
હવે આ ત્રીજું છેલુ વર્ષ છે ચોથું વર્ષ ક કદાચ જ કરું જોઉં છું કારણ કે એમાં ઓનર્સ કર કરવાનું છે ને એમાં મને ઈચ્છા નથી ઓનર્સ કરવાની તો મેં વિચાર્યું છે કે માસ્ટર્સ કરું અથવા તો બહાર જવાનો વિચાર છે જો પોસિબલ હોય તો
બરાબર છે બોલો બીજું કેમનું ચાલે છે ઘરે
બસ જો ચાલે છે બધા સુતા છે અત્યાર તો પપ્પા તો જોબ પર ગયા છે.
હા બરાબર
હા તમારા ઘરે શું કરે છે.
બસ જો
બસ જો આ મોટી દીદી ઊંઘે છે હમણાં ઓર્ડર માંથી આઈ અચ્છા મેંદીના ઓર્ડર
હા એનો અત્યારે ઓર્ડર હવે ચાલુ થશે જો હા એને હવે ભણવાનું પતી ગયું એટલે હવે સાઈડમાં કઈક તો કરવું પડે ને
હા તો એ જોબ નથી કરતી ના એ જોબ નથી કરતી એને એના લાયક જોબ નથી મળતી. અચ્છા શેમાં ઇન્ટરેસ્ટ છે એને એને ડિઝાઇન અ ડિઝાઇન દોરવા માં ને બધામાં તો પછી એમાં જ એને આગળ વધારો ને હ કરે છે ને એનો કોર્સ એને કર્યો તો પણ તો અત્યારે કોઈ કોર્સ નથી કરતી ના અત્યારે તો ઘરે છે અચ્છા તો મારી પાસે કશું એવુ એને લાયક કામ હશે તો હું કહીશ એને હા એને બી કેજો કે મારે થોડું એની જોડે ભણવા બાબતે વાત કરવી છે કે આગળ કેમનું કરવાનું એ બધું હ તમે ફ્રી પડો ત્યારે કે જો ફોન કરાય હા કે ક્યારે ફ્રી હોય છે એ ઓકે અત્યારે તો ઓર્ડર્સ ચાલતા નહી એમને હ હમણાં તો જવાનું છે પાછું એને ઓકે દિવસમાં હોય જ અને ઓર્ડર
ગમે ત્યારે હોય જવું પડે
ફોન આવે આવે અચ્છા ઓકે મને મુકાવી હશે તો કહીશ હું એમને ચોક્કસ ચોક્કસ અત્યારે તો ઓર્ડરમાં હશે એટલે ફ્રી ની હોતા હોય નઈ એ
ના ના આવે ઘરે આવે કામ હોય પાછો ઓર્ડર હોય એટલે જાય જવ
તો તમે એકલા જાઓ ઘરે તો આખો દિવસ શું કરો તમે ઘરે ઘર કામ સિલાઈ કામ ફ્રેન્ડો જોડે વાત કરીએ. અચ્છા ટીવી જો જોતા કે ટીવી તો ખરુજ ટીવી વગર તો ગમે જ નઈ અત્યાર તો ટીવીમાં શું જુઓ તમે
સીરિયલ
અચ્છા એટલે શોખ ખરો એમ ને તમને જોવાનો અચ્છા બસ શાંતિ ચાલે છે. હવે તો કોલેજમાં નવા લોકોની કોલેજ ચાલુ થવાની છે એટલે અત્યારે તો બધા પ્રોગ્રામ ચાલે છે. રંગોળી કરવાની ને કરવાનું ને હા મજા મજા આવે પણ થાક બી વધારે લાગે અને ઘરે આવવામાં બી લેટ થઈ જાય અપડાઉન કરીએ એટલે બસ જતી રેતો હા કોલેજ ચાલુ થશે હા કોલેજ ચાલુ થશે પછી તો નહીં જ મળે જગ્યા ઊભા ઊભા જાઉં પડશે હા બીજું નવા છોકરાઓ જાણી કોલેજ એટલે ત્યારે તો ખાલી જ હોય છે બસો પણ હવે પહેલી તારીખ થી ભરાશે કારણ કે પહેલી તારીખ થી પહેલા ફર્સ્ટ યર વાળાને ચાલુ થાય છે કોલેજો
બરાબર ત્યા ગરમી માં કંટાળો આવે
બહુ જ કંટાળો હોય અને ભીડ હોય ને તો બહુ જ ગરમી લાગે
હ કારણ કે ઘરમાં અમને એટલી જ લાગે છે તો બહાર તો સી જતા
બાર તો ઉભું નથી રવાતું અત્યારે એટલી બધી ગરમી છે એટલો બધો તડકા પછી આપણી ચામડી બરી જાય બહાર જઈએ તો ચોમાસુ ચોમાસું લાગે છે ચોમાસું આયુ વરસાદ જ નહી આવતો જો ને
તો બધા કે ચાલુ થઈ ગયું ચાલુ થઇજશે અંબાલાલની આ આગાહી કરીને ફલાણી કરીને કે આગાહી હાચી પડતી જ નહીિ ને
અંબા કાકા કસું કરતા જ નથીહી જો ને હા પણ આપ અહિયાં તો બહુ જ વધી ગયા છે બે જ વાર વરસાદ આવ્યો જે આપડે તહીં તો
કેટલો બધો બોમ્બેમાં અને સુરત માં કેટલો વરસાદ પડી ગયો
હવે કે છે બધા કે આવતા અઠવાડિયે છે આગાહી
એ વરસાદ આવશે તોય ત્રાસ
પાણી ભરાઈ જશે બધું થશે
મને તો વરસાદ ચોમાસું ગમતું જ નથી
મને બી નઈ ગમતું કિચડ બહુ થઈ જાય ને એટલે પણ હા એ ટાઈમે કોલેજમાં રજા પડે ને એટલે મજા આવે ભણવાનું જ નહીં ગમતું ભણવાનું તો ક કોલેજ જવાનું નહી ગમતું કોલેજના સાહેબ ઘેર ભણાવા આવે તમને આવતા વાત તો જોઈ તો તો શું
હમ
સાચું કવુને તો હું કોલેજ જઈને ભણતી જ નહીં. હા મમ્મીને કઉ છું અરે બઉ કં ટાળો આવે યાર પ્રોફેસર બોલ બોલ કરે ને તો બહુ જ કંટાળો આવે. હમ્મ, ભણવું તો પડે જ ને? હું માર જાતે જ ભણું છું હું પ્રો ફેસરનુ નું કશું નહીં ભણતી.
હમ્મ, તો પ્રોફેસરને કમ્પ્લેન કરો ને પણ નથી સારું ભણાવતા.
અરે એ તો કેવું એમની રીતે સારું જ ભણાવતા હોય પણ આપણને ના ફાવે એમ. બરાબર બરાબર હમ્મ હા હા બોલો બી બોલો આગળ શું વિચાર્યું છે હવે? હવે આગળ હું માસ્ટર્સ કરવાનું વિચારું છું. બી બી આય એસ એમમાં.
બરાબર બરાબર.
હા એટલે કેવું માર્કેટિંગમાં જવાનું વિચાર છે આ વખતે અમારે સ્પેશિ્યલાઈઝ હા હલો હલો.
હેલો.
હા, મારો અવાજ આવે છે?
હા, આવે છે આવે છે હમ્મ.
તો હવે માર્કેટિંગમાં વિચાર છે કદાચ મા એમ એ એમ એ એસ સી આઈ ટી કરું યા તો માર્કેટિંગમાં મા
હ જેમાં રસ હોય એમાં આગળ વધવાનું.
હા. પણ જો બહાર જવાનું થઈ જાય તો નહીં કરું માસ્ટર્સ.
બરાબર બરાબર ના ના જેમાં જે મન થતું હોય એજ કાર્ય કરવાનું. જો જેમાં રુચિ હોય તમારી
હા એ તો છે જ.
હમ્મ
બોલો બીજું તમારી બેબીને બહાર જવાની ઈચ્છા નથી?
છે ને બ
તો પછી એને કોને કશું ટ્રાય કરે
કરે છે એને લગતા
હા અમારે બી એવું જ છે જોને લોન ક્યાંથી મળે નહીં લોન કરવા માટે બી કેટલું કરવું પડે એટલે એ બધા થોડા માથાકુટ છે તો એ બધું થઈ જશે તો જતા રહીશું બહાર
હા હા બોલો બોલો બોલો
એટલે એવું બધું થશે સેટિંગ તો જતા રહીશું બહાર
બરાબર છે બરાબર છે. હમ્મ હમ્મ કઈ નઈ જો અવે ચા બા બનાઈશું ચા પીશું ચાનો ટાઈમ થઈ ગયો છે. હમ્મ માર મોટી બેબીને તો ટાઈમ ટુ ટાઈમ જોઈએ બધું
મારી બી બનાઈ દો હું બી આઈ જવું પણ મને ચા નથી ભાવતી મને કોફી ભાવે
તમને કોફી પીવડાઈશું બોલો બીજું માણસથી વધાર ક્યાં કશું છે.
હા એ તો છે રાખવું જ પડેને આવો અવે કોક દિવસ મારા ઘરે
ચોક્કસ ચોક્કસ ચોક્કસ આ શું માર બે બી ફ્રી પડે એટલે આઈશું
જોઉં છું તમારી બેબી ક્યારે ફ્રી પડે છે.
અત્યાર જ હાલ તો હમણાં ઓર્ડર ચાલુ થયા છે જો પાછા હમણાં પાછી મહિનો બ્રેક પડશે પછી પાસા ચાલુ થશે ઓર્ડરો
અચ્છા ડિસેમ્બર મહિના માં ચાલુ
હા મેરેજની સિઝન ચાલુ થાય એટલે ઓર્ડરો ચાલુ થઇ જાય પછી ફ્રી ના પે ના પછી ફ્રી નહી પડે
હા એમને કેજો કોક દિવસ મને બી મક
ચોક્કસ ચોક્કસ મુકાવી હતા ફોન કરજો
તો બો સ હલો હલો
કટ થઈ ગયો કે શું
આવે છે મારો
આવો આવ્યો નેટવર્ક ન એક્ટિવ છે ને એટલે હમ
ઇસ્યુ છે નેટવર્ક ના હમણાંના તો ફોન કરીએ તો ફોન લાગે નહી જાતે હા જાતે જાતે કટ થઈ જાય છે.
એમાં પ્રોબ્લેમ થઇ જાય છે.
હા અહીં અમારે તો બાજુમાં જ સાવર છે ને તો બી નેટવર્ક નહી આવતું
હમ એજ ને તમનેમ તો બઉ જ ખબર નહ કેમ બઉ જ થઇ ગયો છે. સે જાગો પાછું ફોન થયો નથી કે નેટવર્ક
હાલો હાલો હાલો હાલો
હેલો
હા આયો અવાજ
આવ્યો આવ્યો આ
બોલો
હા શામ કરો હલો હા જય મહારાજ જય મહારાજ જય શ્રી કૃષ્ણ અચછા